જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છ?
જય શ્રી કૃષ્ણ. બસ કઈ નઈ બેઠી હતી તમે શું કરી રહ્યા છો?
લગનમાં જવાની તૈયારી કરી રહી છું જો હવે તો ડ્રેસીસ બધું લઈ રહી છું તો પેકિંગ કરી રહી છું અને હા.
સેમ-સેમ મારે પણ આ જ હાલ છે બે-બે મહિના પહેલા જ અમારે ત્યાં લગ્ન-લગ્ન હતા એ તો પત્યા જ ને હવે પાછા લગ્ન છે. તો હવે પાછી તૈયારી ચાલુ જ છે કે ભઈ હવે મહિના પછી પાછા લગ્ન છે તો અ અલગ-અલગ તૈયારી ચાલુ જ રહે છે કંઈક ના કંઈક ચાલુ હોય છે હવે તો
બિલકુલ સાચું કહો છો અને જોઓ ને બાળકો માટે મોટા માટે બધા અલગ અલગ ફંક્શનના અલગ-અલગ કુક પહેલા તો કેવું હતું કે એક ડ્રેસમાં એ લગ્ન પૂરો પતી જતો હવે તો હલ્દી, મહેંદી પછી બ બધી અ ફંક્શ રિસેપ્શન પછી બધા જ અલગ અલગ ફંક્શન માટે બધા અલગ-અલગ ડ્રેસો પહેરવાની રીત કાઢી નાખી છે તો જેમ કે મહેંદીમાં ગ્રીન પહેરે છે, હલ્દીમાં અ યલો પહેરે છે પછી આપડે રિસેપ્શન નું અલગ. અમ પછી સંગીત નું અલગ એ પ્રમાણે કેટલા બધા અલગ અલગ કપડાઓનું એ મહત્વ થઈ ગયું છે તો લગન આવે એટલે સૌથી પહેલા તો આપણું એ જ વિચાર કરવાનું કે કપડાં પહેરવા શું છે.
હા એ તો છે જ, કેટલું ટેન્શન થઈ જાય કે નવા-નવા કપડાં લેવાના નવા-નવા કપડા અલગ-અલગ કલર, અલગ-અલગ કલર કોડ પણ હોય છે તો એ હિસાબથી આપણને કલ કપડાં લેવા પડે છે તો આપણને પહેલાથી ડિસાઈડ કરવા પડે છે હલ્દીના અલગ, મહેંદી ના અલગ, રિસેપ્શન ના પછ લગ્ન ના તો કેટલા બધા ડ્રેસો ખરીદવા પડે તો આપણને કેટલો ટેન્શન થઈ જાય કે કેવા કપડાં લઈએ પછી એટલે તો લગ્ન ના એક મહિના પહેલા જ લેડીઝોની તો તૈયારી શરૂ થઈ જાય છે કે આ લો તે લો પછી આપણે જોઈ શકીએ છે કે આપણને તો કેટલી બધી તૈયારી કરવી હોય છે આપણને તો દાગીના કે આવું બધું ગહેના વગેરે બી જૂલરી ઇમ વગેરે લેવા પડે તો એમાં પણ આપણને કલરફૂલ કેવા લેવા એ પણ આપણને જોવા પડે કે ભાઈ કેવા લઈએ, કેવા સારા લાગશે તો લેડીઝો માટે તો કે કેટલું બધું હોય છે.
બિલકુલ, સહીલ બિલકુલ સાચું કહો છો તમે, કેટલી બધી આપણને પહેલા તૈયારી કરવી હોય છે.
હા એ જ ને આપણને તો એક મહિના પહેલા જ તૈયારી શરૂ કરવા પડે છે કારણ કે એનાથી આપણને આમ થાય કે ભાઈ પહેલાથી શરૂ કરશો તો જ એક મહિના સુધી આપણી તૈયારી પૂરી થશે કઈક ના કંઈક છ કંઈક છૂટી ના જાય એ માટે આપણને પહેલાથી જ તૈયારી કરે છે પછી આપણને સંગીતને સંગીતમાં ડાન્સ કરવાની પણ તૈયારી કરે છે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં પણ કેટલી મજા આવે સંગીતના દિવસે
બિલકુલ, હવે તો લોકો કેવા થીમ વેડિંગ કરવા લાગી ગયા છે નહીં તો એ લોકોને એ થીમ પ્રમાણે પહેલાથી એ લોકો કેટલી કેટલી બધી તૈયારીઓ કરે છે, જેમ કે તમે કહો છો કે લગ્નમાં આમ સંગીતનું તો આમ પણ એમાં પણ માતા પિતાનો ને નુત્ય, પછી બહેનનું નિત્ય, બધા પોતપોતાને દુલ્હન પોતે પણ લાસ્ટમાં પફોર્મ કરે છે તો એ પ્રમાણે હવે કેટલું બધું આ બોલિવુડ ની અસર થઈ ગઈ છે પેલા આપણે લગ્નગાળો કેટલો શાંતિથી અને કેટલો સાદગીથી થતો હતો. પહેલા-પહેલા પણ આ બધી રસમો હતી ત લગન ગાળામાં બધા જ આમ નાચતા તા બધું જ બધું જ હતું પેલા બી હોતું. હતો પણ હવે બોલીવુડનો વધારે પ્રભાવ પડી ગયો છે બધા જ બધી જ વસ્તુઓમાં બોલીવુડનું જોઈએ તો ઇમ્પેક્ટ પડે છે જેમ કે મહેંદી લગાવવાની લઈને અને બધું દુલ્હનના શૃંગાર સુધી અને બધું વિદાય અને બધી બધી રસમોમાં બોલીવુડનું બહુ જ એના ઉપર ઇમ્પેક્ટ પડવા લાગી ગયો છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી કે હવે બોલીવુડ નો ઘણો ઇમ્પેક્ટ થઈ ગયો છે કારણ કે હવે લોકો પહેલા તો સાદગીથી થઈ જતા હતા લગ્ન હવે તો બહુ ઉત્સાહ અને આનંદ ઉલ્લાસ થી ને પછી કેટલી વસ્તુઓ થાય છે મહેંદી ન અલગ ફંક્શન પહેલા તો ખાલી સાદગીથી મહેંદીનો ફંક્શન કરતા હવે તો મહેંદીના ફંક્શનમાં કેટલા ધૂમધામથી મહેંદીનો ફંક્શન પણ ઉજવે કરે છે, પછી હલ્દીનો પણ ફંક્શન એટલા ધૂમધામથી કરે છે પેલા તો હલ્દી, મહેંદીના ફંક્શન એટલા ધૂમધામથી નોતા હવે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી અ પછી એ મહેંદીના ફંક્શનમાં પણ ડીજે અ ડીજે પાર્ટી થાય છે, લોકો નાચે છે, કૂદે છે, ડાન્સ પર્ફોર્મન્સ થાય છે, હલ્દીમાં પણ ડાન્સ પર્ફોર્મન્સ થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે તો લગ્ન ફક્ત એક બે દિવસનો નથી ને હવે હ સપ્તાહભર ન સપ્તાહભર તો નીકળી જાય છે લગ્નમાં.
બઉ સાચી વાત કહો છો તમે અને આ મોંઘાઈના જમાનામાં જેટલી આપણે જેટલી બધા એટલા એડ ઓન જેટલા બધા આપડણે ફંક્શન એડ ઓન કરીએ છે તો વધારે પડતું જો ને તમે જે કોઈ મધ્યમ વર્ગીય પરિવાર વાળું હોય છે કે જે આટલું બધું અ નહીં એફોર્ડ કરી શકે તો એને પણ તો લાગતું તો હશે ને કે હું પણ આવે ડ્રીમ મેરેજ કરાવું, આમ એનું પણ મ હોય હોય શકે છે અને બીજું એક આપણે જે ડ્રોવરી હોય છે આપણે લગ્નમાં જે દહેજ આપવાની પ્રથા ને એવું બધું હોય છે. આ બધું નહીં હોવું જોઈએ તમે જોવો તો કેટલું બધું હવે મંહેગાઈ બળી ગઈ છે તો એ મંહેગાઈનો અસર બધી જ વસ્તુઓ પર છે. જેમ કે દાગીના, આભૂષણો એ કેટલા મહેંગા થઈ ગયા છે પહેલા આપણે દા આપણા દાદી નાની ની આપણે જયારે એ લોકો આપણે પારંપરિક જે વસ્ત્રો હતા આપણે એ પહેરીને પણ કામ ચલાવતા હતા આપણે દાદી નાનીની જે ડ્રેસ હતી એ પણ આપણે પહેરીને એમના મમ્મીની લગ્નની ડ્રેસ એને પણ આપણે રિક્રિએટ કરીને પહેરતા હતા હવે તો બ બધી બધાને બધી નવી નવી વસ્તુઓ જોઈએ અને ખર્ચો પણ બહુ જ વધી ગયો છે અને જેમ કે આભૂષણોનો તો જોઈએ તો લેવા દેવાનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પણ જોઈએ તો કેટલું બધું આમ આદમીને તો કેટલું મોંઘું પડે આ બધી વસ્તુઓ.
હા એ તો છે આમ આદમી બેચારો ક્યાંથી એટલા બધા પૈસા લાવે ને આટલો બધો દાગીના આપે આપણે તો જોઈ શકીએ છીએ કે પૈસા વાળા લોકો આટલો બધો ખર્ચો કરે છે આટલા બધા દાગીના આપે છે ને એ એ જ મધ્યમ વર્ગના લોકો આટલો બધો અફોર્ડ કરી શકતા નથી પણ એ લોકો પછી શરમ ના લીધે કે કંઈક પણ આવા કે દબાવમાં આવીને પછી આટલો બધો ખર્ચો કરે છે અને એમની ઉપર કેટલો બધો ટેન્શન થઈ જાય છે તો આવું બધું ના હોવું જોઈએ. કે ભાઈ લગ્ન તો આપણને જેટલો છે આપણી પાસે એટલામાં જ કરવો જોઈએ. ખાવા દિખાવી કરવો ના જોઈએ.
બિલકુલ અને જોને એ જે દેખાવાના ચક્કરમાં પડીને જે પિતા એને એ પોતાના બાળકોના લગ્ન કરે છે એ પછી ઉમ્રભર ક્યાં સુધી એ એના કર્જ તળે દબાઈ જાય છે અને પછી આ એની પાછળની જેારે રહેલી જિંદગી છે એમાં એ કર્જ જ પૂરો પાડતો રહી જાય છે તો એટલે આટલો દેખાવો નહી કરવો જોઈએ એને સાધારણ અને સિમ્પલ તરીકેથી લગ્ન કરવા એ તો હું તો એના માટે એના પ્રત્યે મતલબ મારો તો એને મત આપું છું અને બીજી વાત એ કે લગ્ન કરવાના લગ્નમાં જે આપણે ભોજન સમારોહ રાખીએ છે. પેલા ગામડામાં કેવી રીતે આમ સાધારણ અમ બધ પરુસ્કારી કરતા હતા જીમણ એવું હોતું હતું હવે તો જે આપ આપણે જો ડાઇનિંગ ટેબલ ઉપર જે આટલું બધું ભોજન હોય છે એમાં વગાડ કેટલું હોય છે લોકો ન ઈચ્છતા હોય તો પણ કેટલી બધી વસ્તુઓ પોતાના પ્લેટમાં ભરી નાખે છે કેટલી બધી અ વાનગીઓ ભરી લે છે અને પછી એમને ભાવતું નથી. અને બધું જ પછી એ લાસ્ટ અંતિમમાં કુડાદાનમાં જતું રહે છે. અ એટલે આ તો જો બગાડ અનાજ ન બગાડ તો નહી જ કરવો જોઈએ અને આપડે બધી વસ્તુ સાચવીને એનું ઉપયોગ કરવો જોઈએ ગરીબો સુધી જો આ વંચિત પણ જાય અનાજ અને બળે લગ્નગાળામાં તો કેટલી બધી એવી વ્યવસ્થાઓ પણ છે કે આપણે એને ગરીબો સુધી પ પહોંચાડી શકીએ છીએ તો આમ બગાડ નહી કરવો જોઈએ આપણને .
હા એ તો છે જ અનાજ ન ક્યારેય પણ બગાડ કરવું ના જોઈએ ને આપણને જેટલી ઈચ્છા હોય એટલું જ આપણને થાળીમાં લેવું જોઈએ એના કરતા વધારે લેવું ના જોઈએ પણ કારણ કે લોગ તો આવા પ પાગલ થઈ જાય છે કે આટલું બધું જોઈ ને કે ભાઈ એક સાથે જ ક કેટલું બધું થાળી માં લઈ લે છે. જેટલી એ એમની કેપેસિટી પણ ન હોય એના વધારે લઈ લે છે તો આવું ક્યારેય પણ ન કરવું જોઈએ આપણને જેટલો આપણના પેટની મે જગ્યા હોય એટલું જ આપણને થાળીમાં લેવું જોઈએ અને તમે સાચું કીધું કે ભાઈ હ અ એટલો બધો દિખાવો કે આટલો બધો લેનદેન નઈ નહી હોવું જોઈએ મેરેજમાં લગ્નમાં અને એ જો મોટા લોકો કે પૈસા વાળા લોકો જે દેખાવો કરે છે. એ પણ થોડો બંધ કરી દેવું જોઈએ તો એનાથી શું ઘણો બધો ફાયદો થઈ શકે છે તો એ લોકો અગસ શરૂઆત કરશે તો જ આગળ પણ અ શીખ મળશે લોકોને અને લોકો થોડોક લગ્નમાં કમ ખર્ચો કરવાનું પસંદ કરશે.
બિલકુલ સાચું કહો છો તમે આ બધા લોકો દેખ દેખાવાના ચક્કરમાં લોકો બઉજ ફસાઈ જાય છે. અને બઉજ ખર્ચો કરી નાખે છે. અને જોઓને હવે તો ધીરે ધીરે એવું પણ અ અમ્મ સાધારણ સિમ્પલ લોકો ડેસ્ટિનેશન વેડિંગ જે કરી રહ્યા છે આપણા જે ઉદેપુર શહેરમાં અને કેટલા બધા એવી જગ્યાએ લોકો બહારથી પણ અ આપણે આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ ને બહારના જે છે વિદેશના બી કેટલાય લોકો છે એમને આપડે ભારતમાં આવીને લગ્ન કર્યા છે. તો એ પણ કારણ કે આપણા સંસ્કૃતિક જે પરંપરાઓ છે એ બહુ જ અમ્મ ઉમદા છે. તો એના એના માટે લોકો પણ એનાથી પ્રભાવિત થઈને કરે છે. તો આપણને પણ આપણી સંસ્કૃતિની જાળવી રાખવા જોઈએ અને જે આપણા પારંપરિક રીતે આપણે જે લગ્ન કરીએ છે. એ પ્રમાણે જ કરવા જોઈએ આટલો વધારે પડતો ખર્ચો અને વધારે પડતું અ એમાં ફેમમાં નહીં પડવું જોઈએ અને સારી રીતે આપણે જો આપણે આવી રીતે લગ્ન કરીએ અને અ વધારે ખર્ચો ન કરીએ સાધારણ રીતે કરીએ તો આપણે જો કેટલી બધી વસ્તુઓથી પણ બચી શકીએ છીએ. આપણે ઉધારી આપણે કર્જદાર ન બનીએ પછી ફિઝુલ ખર્ચી ન થાય. પછી બ આમ લિમિટમાં બધું થાય. તો બધું સારું પણ લાગે સં અને સારો ફંક્શન પણ પૂરો થઈ શકેે છે.
અહી તમે એકદમ સાચી વાત કીધી કે ભાઈ કેટલો ફાયદો થાય કેટલા સારી રીતે થાય છે. અને લોડ પણ ન થાય, અને આપણને લેનદેનથી પણ બચી જાય છે. કઈ નહી તમે પણ તમારી પેકિંગ કરી લો પછી તમારે પણ મોડું થઈ જશે ધ્યાન રાખજો.
બિલકુલ સાચું કવો છો તમે. ચાલો પછી મળીએ જય
હા જય શ્રી કૃષ્ણ